કેમ છે?
મજામાં. તમે કેમ છો?
મેં પણ મજામાં જ છું. એટલીસ એટલી મજામાં નહીં મળે યાર. મને ઘરે બો કંટાળ આવે. એક તો વેકેશન આટલું લા હું થઈ ગયું? બોર્ડ એક્ઝામ પછી યાર, શું કરું મે કંટાળી ગય, તું બતાવ તારું કેવું જાય છે?
બેકાર જાય છે વેકેશન.
હા, મારું પણ સારું નઈ જાય યાર. શું કરું મેં તો બહ કંટાળી ગયો છે. મમ્મી ઘરે કામ કરાવે બીજું કાંઈ નહીં કરાવે.
મારા મમ્મી પણ.
હા, મમ્મી સવારે-સવારે રોટલા બના બનાવાનું કે, એ-એ બધું શીખાવે મમ્મી. મને તો બો કંટાળ આવે. એ-એક તો ઈ સ્કૂલ ચાલ ઈ સ્કૂલ જતા હતા, તો બહુ સારું લાગતા હતા. હા-હમણાં મને ખબર પડે છે સ્કૂલ માં મજા આવતી હતી. હા.
આપણે સ્કૂલમાં કેટલું મ મજા કરતી હતી ને?
હા, બહુ મજા કરતી હતી મેં તો. તને તો ખબર છે. ઈ સ્કૂલ ઈ સ્કૂલની મને બો યાદ આવે યાર ટીચર લો લોકો કેટલા સારા હતા, ભણાવતા હતા. એ જ સારું હતું આ રોજ ફ્રેન્ડ સાથે મળતા તો હતા. તું બતાવ, શું કરે તું? ઘરે-ઘરે ત-તને પણ રોટલા-વોટલા તો ની બનાવતી ને?
મારી મમ્મી રોજ રોટલા શાક બધું જ -
બધું જ આવડે તને ઓહ. ચાલ સારું છે ને બનાવીને શી
વેકેશનમાં એવ વેકેશનમાં તું તો ક -કળી ખાના બનાવાનું શીખવું છું.
બરાબર કીધી તું મારા ખરે પણ એવું જ ચાલે યાર આપણા વેકેશનમાં મમ્મી લોકો બહુ ફાયદા ઉઠાવે
બ ફાયદા ઉ
હા સારું છે, એ લોકોને પણ આરામ મળે, ત્યાર મેં તો બહુ કંટાળી ગયું છે, શું કરું મેં તો એક તો ગરમી પણ વધારે છે, એક તો વેકેશન આટલું લાંબુ ક્યાં ક્યાં જવાનું પણ મન નહી, કરે મને તો હમ્મ
તું વેકેશનમાં કઈ કઈ ગઈ હતી, કઈ વેકેેશન
ની નહી મેં મેં ક્યાં નહી, જાઉં યાગ ઘરે ઘરેથી નીકળવાનું મન નહ ગરમી જ છે, ને જાઉ ચાચી મામીયાં જાઉં તું?
હું પણ બી ગયા તે મામા ઘરે
હા, મામા અ ત્યાં શું કર્યું?
કઈ નહી, મામા ઘરે બહો મોટું બાગ હતી, તેમાં આમ વગેરા કેરી વગ
આમ તો ખાવા મળલું હશે તને ને
હા
હા, એમ તો મેં આમ બહ ઓછું ખાવું યાર ક્યારે ક્યારે આમ ન જુસ વગેરે ફેલું નહી નહી નહી વધારે નહી, એ એક કીડો કીડો નીકળી જાય ને એટલે મને મર્થ નહી, થાય હા એક વાર નીકળી જાય તોમ હમ્મ હમ્મ તો મેં તો ક્યારથી વિચાર્યા કરું ક્યારે વેકેશન ખતમ થશે, અને હું કોલેજ જાઉં તો સારું
મજા પણ આવે ને
હા યાર એક તો વેકેશન અને બીજું ગરમી. હા બરોબર. કેટલા હાર રાત્રે પપ્પા આવે તો એ એમની સાથે લીડો વગેરે ખેલ જમી લઉ ખેલી લઉં તો મજા આવે થોડ રમવામાં. હા. અને બેનની છોકરી આવે તો એની સાથે થોડું રમત ગમત કરી લઉં તો થોડું મજા પણ આવે મે કેતી છું મમ્મીને કે ચાલ નાની ઘરે તો થોડું વેકેશન નું મજા પણ સારું થઈ જાય કે બરાબર ને.
હા બરાબર.
હા તું બતાવ અ. તું મામા અિયાં ગયેલલી તો શું શું કયરી.
અચાર બનાઈ ગઈ કેરીમાં. તને ભાવ કે આચાર હા તને ભાવ કે આચાર.
હા મને બહવ આવે આચાર તું આપશે તો અમે ખાવા નને.
હા કેમ ની આપું શું.
હા. આવજે મારે ઘરે લઈને મને બહ આ ચાર ગમે.
આવ.
હા. એમ તો મમ્મી બધું શીખડાવે એટલું મને ભાવે નહી ને તને તો ખબર છે મેં ભણતી હતી તો મેં બહ ઓછું રોટલા બના બનાવવાનું પણ નહી આવડે ને મને તો પણ મમ્મી રોજ કોશિશ કરાવે મને ચાલ.
હું તો વેકેશનમાં બધું શીખી.
બહ સારું કેવાય તારું તો. ચાલ તો મને ખવડાવજે.
એને વેકેશન ભાવ છે કે?
ની યાર એજ તો તને કેવું કે મને ની ગમે વેકેશન જો કંટાળી જાવં મે એ એનાથી હારું તો સ્કૂલ ચાલુ રહે તો સારું. હા. નઈ ની મને એટલું બી નહ એટલા લાંબુ વેકેશન તો બિલકુલ ની ગમે મને. તને તો ખબર છે મે સ્કૂલ માં પણ રેગ્યુલર હતી. હા એટલે તો મને નહી ફાવે ઘરે.
અપડે સ્કૂલમાં કેટલી મજા કરતા
હા બહુ મજા કરતા હતા. હા.
લા વાડાપાવ બધું.
હા યાર સ્કૂલ ને તો યાદ બહુ આવે મને પણ.
આજે મારા ઘર વડાપાવ બનાવી હતી હને છે ને બધા ફ્રેન્ડ ના યાદ કરતી હતી.
હા તો તો ઘરે બેસીને બધું શીખી ગઈ. એ એક દિવસ બોલાવજે બધાને તો મળીએ તારા ઘરે.
ઓકે આવજો.
હા એમ. અરે ઘરે બેસીને કંટાળી ગઈ છું. આહ તને ખબર છે મેં ઘરે બેસીને અહ વેકેશનમાં છું વે પણ મેં કઈ ના કઈ કરું ઘરે પણ. હા કઈ ના કઈ અમ્મ મહેદી લગાવવા શીખવા શીખવા જવું થોડું એ પણ હોવું જોઈએ ને કા
હું પણ બી કોમ્પ્યુટર શીખવા ગઈ હતી.
હા સારું કહેવાય અને કઈ ને
તમે આવવાના તમે-તમે આવવાના છે કોમ્પ્યુટર શીખવાળું?
હા, બિચારીએ તો કરું કમ્પ્યુટર માટે જો પપ્પા હા પાડે તો મે આઉ કમપ્યુટર સીખવા. યાર કમ્પ્યુટર નું પણ તને ખબર છે ને બજટ ની છે ને એટલું બજેટ રે તો સારું. હમ્મ એક તો એમ તારું આઈડિયા બરાબર છે અહ અહ ઘરે બેઠા તે તો કમ્પ્યુટર પણ કોર્સ કરી લો તો સારું.
હા.
એમ એમ તો મને બેઝિક આવડે છે કમ્પ્યુટરમાં.
વેઝિક આવડે છે? હું ટેલી શીખવા જવાની.
હાઆ. હા ટેલી મેન છે, ટેલી હાર્ટ છે એટલે.
છે.
હા, મેં પણ કરવાની.
કરજે તો મને બોલઝે હું એડમિશન
હા, હા, હા. અરે પેલા તો એ વેકેશન પૂરું થઈ જાય મારુ શાંતિ મલે મને. ની મેં તો કં ટાળી જવાની. મેં હા એ તું પણ આ-આવ ની મારે ઘરે તો મને મજા પણ આવે બે બધા લોકોને કેજે મેં બોલાવું. હા મે તો બધાને બોલાવ કોઈ નહી આવે મારા ઘરે.
તું
હા, આવ જરૂર. હા, મેં પણ આવાની. આવાની ને તારા હાથના ખાવા માટે. બહુ બધું શીખી ગયું ને તું? હા તો આવું આવું જ પડશે મને. શું શું બનાવશે તું?
અહ વડાપાવ, સમોસા તમે જો બોલશે
હા, મને પણ શીખવું પડશે. કુકિંગ બરાબર કે મારા ફ્રેન્ડ લોકો આવે તો મે એન લોકોને વેકેશનમાં સારું સારું ખવડાવી શકું. સારું છે વેકેશનમાં કઈ ને કઈ એક્ટિવિટી પણ કરતા રહેવા જોઈએ. હા એમ ફેરી નહીં બેસવાનું કાઈને કાઈ કરો શીખી લો તો સારું.
તમે આવજો એક દિવસ મારા ઘર
હા મેં આવીશ ચોક્ ક્કસ આવીશ.
ફ્રેન્ડસ સાથે બી આવાનું.
હા હા બધાને મેં ગ્રુપમાં મેસેજ કરી દઈશ કે પેલીને ઘરે જવાનું છે તો બધા હા પાડશે તો બધા સાથે જ આવીશું તો સારું રેહશે તું બનાવજે સારી સારી હા, ચાલ ઠીક છે મેં આવીશ.
ઓકે બાય.
ઠીક છે આપલે મળીએ ઓકે બાય.
બાય.
હમ્મ.